હા
બોલો બોલો આવી ગયો કોલ તમારા નેટવર્ક ઈસ્યુ નથી
હા આ મેં તો કીધું ઉપડી ગયા ઘરે તમે
ના બસ હવે નેકડો છે દસ પંદર મિનિટ માં નેકડા અમે
મેં તો કધું નીળી ગયા ભાઈ
ના ના વરસાદ ચાલુ છે વરસાદ બંધ થાય એટલે થોડોક ધીરો થાય તો નેકળાવ કીધો
હા એ વાત હાચી છે
હમ્મ.
મારો રવિવાર આખો બગાડી નાંખે મસ્ત થઈ જાત પબ્લિક હારી થઈ હતી એમ બપોરનો તો
હા
રવિવાર કીધું બગાડ્યો વરસાદ એ નકર રવિવાર હારો થઈ જાત
હવ હો થઈ જાય છે વરસાદ તો પૂરે પૂરો અલર્ટ તૈયાર કરવા જેેવો લાગતો જ નથી
હા એટલે કોણ પબ્લિક તો થઈ ગઈ તી કારણ કે અઠવાડય તો પબ્લિક ઘરે રોકાણ બેઠી હતી ને
આ શનિ રવિ જ વરસાદ આપડે ખાસ આવે બાકી તો આડા દિવસે તો ઓછો આવે
હા એ તો
હા
આ તો મસ્ત હા
સારું સારું સારું બી લઈને આ્યા કે સત્રી ફત્રી આયા
ના પ્લાસ્ટિક ઢોક્યો છે ને ઘોડા ઉપર એને ઊટ ઉપર બે જગ્યા પ્લાસ્ટિક ઢોક નખાતો સીટ બીટ બધું પલળડી જાયને
ના પ્લાસ્ટિક એવું તો બધું કમ્પ્લીટ છે
પહોંચ્યા વગર લાયો હતો તો બધું. પલાળીણ ત્રાસા જેઉ કરાયવો
ના ના પ્લાસ્ટિક તો હૂકેલો છે
હા હા
દરિયા માં નાહવા પડે છે એટલે ભરતી ફુલ આવે તો ખબર નથી તણાઈ જશે ખબરી નહી પડે પાણી
અરે દીજરી ભલાય તો મરવાનો ધંધો મોડ્યો છે ને?
હા હા તો આઠ જણા દર આમ દી લ. વ એક તો વરસાદ નાડકા પ્લાસ્ટખલો છે. હાઈ કમા એકદ જ કમાય તો બડ હા તો જ વરસાદ બંધ થાય તો નીકળું ને. હા કરનંધય અરે કરન હા તો એક જ દિવસ આવે છે વરસાદ તો ચાલુ રહેવાનો પ્લાસ્ટિકઢાખલો જ છે ને.
જા ચેક કરિ આવ. હા તો મેં અહિયાં જ છે, કર ઠાકર ને ફોન કરવાનો ઠાકરને જ છે ઘોળ. નહી ઠાકર ના ચક્કર નહી ફોન.
કોને ફોન કરે?
ઠાકરાને ફો કરો ઘો ધ્રવ દ ને ઠાકરાને ફોન ઘો ધ્રુ દે દરિયા કનારે.
સચીયો.
એ રી ચાવળગ
ઓવે.
હ તો ફોન કર ઠાકરા નો જ ખોડો, ધ્રુજેર કીધું હો વરસાદમાં.
ઓ હ.
અમાર તો ચા કરતા કેટલી ગરમ થઇ જાય ને.
હવ અત્યારે તો મેં એટલે તો કોણ શ ને કીધું ઉપડી જ આવવાનુંં ખોટ વરસાદ બેહેરી શું કાઢવાનું.
આ થોડુંક કીધું બંધ થાય એટલે નીકળ અમે.
હોવે.
હા.
એ પનો ત્યા ઘણી આવે આવે.
નારે બેઠો હવે ફોન ભલે કરતો કરવા એ કે ઠાકરને ફોન કરો મેં કીધું કર ઠાર ને ફોન.
હા.
હા, કોણ?
ઠાકર ને કર તારે રેન કરવા કર ને ઠારને શું કોમ કરે બીજે ચે ને કર.
યો ત ચ ઈ બેઠો એ દેખ્યા બધો ત કોણ મોચા ઓળખો હતો શ.
એને તું છેમ ભાઈ ઘર ધંધો કરવા બાર આળે ઘર બેઠો ને વરદો.
તારે રિક્ષા પલાડે ખોટો ખર્ચો આવે કે.
હા.
થોડા છેમ થોડા જમ, કોણ ફોન નાાલો નેટવર્ક ઈસ્યુ ના આવે એટલે.
હા.
કો ના કે આમથીમજમ થોડા. એક જગ્યા બરો હમનેટ પ્રોબ્લેમ આવી જાય તોરે કોલ કટ થઈ જાય.
કાલે હ તો છું તો નેડીજર એક કોલ ફેલ જેયો.
હમને વરસાદ નની એક જગ્યા હું પલળવું એના કરતા થાપરમ થાપરમ ગોળ ગોળ ફરી
હા, કોર માં પ્લાસ્ટિક મોલ દેખ ખાલી સીટ સીટટલું જ થાય મોલ.
ના આમ તો વધારે છે ગળા ઉપર છે એજ.
આખી પાથળથી પૂંટ માચને સરખું.
હ.
હ. ના અરે વરસાદ વરસાદ હોય ને ઉપડી જું કારણ કે અત્યારે પનો ત્યા બધે ઠકન ઠકકા બેઠા હોય. આમ છે તેમમ છે. આ તો રિકષા વાળો પણ કોક બીચ ન નહેરે ખરે. દર એમ તો હવે વધારે આવશે પાહા.
ના ના બરોબર.
ચોમાસામ છે ને દરિયા નાવાનું પૂર આવેન આમ હે તેમ છે ધંધાવાળને. એમાં પાો એક પગે ઘોડા ને થોડો એ તકલીફ એટલે બીજ નખરૂ પોતીન ઉભોજ હોય પાછો.
ના રે રીષા વાળો લોકલ ઓળખો પણ નોમ નથી ખબરં મે કીધું ઠાકરને ફોન કરો મે ઠાકરનો ઘોડો હ, તો હુતો એને એમ કઈ ને ઠાકરનો ઘોડો જાય ઠાકરનેં ફોન કર કીધુ.
હા.
હા ઠાકરે તને ગાળા ઠોકાઈ ને બીજે પાણી ને કીધા.
ફોન ચાલુ હતો તમારો નકર ઓલા મિનિટ વાળો અંદર રેટ ઓડકતા નકર હૂતો બધુ એને બરાબર નુ કઈ ના હોત.
વરે કીધું આમ મનિટ વાળો થઈ જાયને વરે લોસો થાય છે. નાકર તો એને કઈન નાવ હોતું. લઈ નહી ધ્રુતો રાખો ખરે હે ખવરાવ એક મહિનો ઉભરય ને ચાર મહિના હું નઈં લાવું દરિયા કિનારે નઈ લાવું. ખાલી ઘોડાનું જ પૂરું કરે મારું મત કરે.
તો ખાલી ક એક વર્ષ નુ ચાર મહિના નું ખાલી ખાવાનું આપી દે ચલ બસ.
અરે તારી ઘરેજ રાખવું નકર વરી તુ કઈસે કે તું તો વધારે હ ખવડાવ મળ્યો. રોજ નો ખાલી તારે પાંચ પાંચ કિલો ખરવાનું મારે છ કિલો નથી ખરવાવું ઘોડા.
હા હા.
કોરાક કાજુ બધું કો કોરાક કોરક કુટી પોચ કિલો લેવાની પહી કિલો બોલે ને ચાર કિલો ખુશકી આવે.
હમ્મ.
તમ તારે એના રોકડા મળી જાય, એક મહિના ની અંદર.
ખબર પડે એમ.
હ. વરસાદ ધીરે ધીરે ચાલુ થય ગયો મોબાઈલ પલડવા માડે છેને, બેઠોયા વરસાદ ચાલુ ચાલુ મોબાઈલ પલળે મારે.
હા.
હા.
હુ જોવે?
વરસાદ ધીરે ધીરે કીધું વધારે થવા માડે ચાલું.
હા.
હા નાનેકળું હશે બે પાંચ મિનટ સુથી નેકળા અમે.
હા વધાર અવાજ જે આવે.
તમારે ઓલો ઘરનુ હદારા બીજા બધું કમ્પ્લેટ બની જઉ બાકી? ફોન કરીયો તો કે નઈ ભઈ?
એને ફોન કર્યો હતો ને હવે. અડાળા બડારા બધા ફટંગ કરશ એમ કીધું.
ના હવારે તમારે બીજો રાઉન્ડ મારો ઉપર છે. હા. એલો ગ્રીન કલર નો અઢાર બધુ ભેગો જ ફીટ થઈ જશે.
હા.
અત્યારે ડિઝાઈન બધી કીધી કે પછી કીધા ડાયરેક્ટ.
હા હાજ આવે.
ડિઝાન બધી પૂછી એને.
હા.
રીઝન બી પૂછી જશે એને.
વટારે છે ફોટા તો વધારેે છે.
તો તમે જોઓ વ વ પસંદ કર્યા ફોટા?
યાર તો આપણા લાગે હેવા.
તો વાંધો નહી હા એકદમ નોર્મલ કર્યા ના હોય તમે.
હા, એ તો ફેસિલીટી વાળા તો એક અઢાર ના પંદર હજાર રૂપિયા.
તો હજાર માં કોડો તયાર થઈ દો.
હાઈટમાં બધા ચ્યા છે ને?
ઓ રૂમ સમાજ.
મારા સસરા બધાએ ને.
બેસી બેસી અનકુડાઈ ને જતાતા.
હા.
તો તમે ઘણો શોર્ટકટ ગોત્યું.
શોર્ટકટ ન ગોતો તો મેડ ક્યાંથી આવે.
બરાબર.
હા.
તમારે ઢાબા ઉપર કોઈ સડમ નથી ઢાબા ઉપર લાઈટ ફીટ કરવાના નથી ગોળા.
હવે વણતા રહ્યો ને આવતા વર્ષે તો ઉપર પતરા ઉપર નો શેઠ ખાને મેળ આવે.
પતરા મજબૂત કરી દો આપડા ચીજર વાળ બીધું ખતરનાક હેડે જા હેડે જા.
ના ના હવે ફિટિંગ કરવા વાળા કમ્લેટત હોયને.
હ એ ફિટિંગ કરવાવાળા ઉપર.
હા. બીમ ભરલ હોયને લોકોખ ને માર પત્રું હા નઈ.
હ, સપોર્ટ ખુબ મારના ઉપર ઉપર નેચે પતરા હોય ઉપર હોય ને સપોર્ટ થોડા વધારે હોછ સલે.
હા.
બે બે કિલા વધારે દઈ ચાલે પતરા પતરા માં.
હા. ના કતા તમારે બેડો તોફાન આવે તો લઈને જાય બધું.
અરે કોઈને એવું રૂમ માંથી ડાયરેક આવી જશે ઉડા ને બાર.
ઉલે વાવાકડા હતા એટલે નેક નાનેકળ.
હા.
ઉલ આકડા હતા ને, દેશ આકડા.
અલા એટલે એંગલ હો તો આખું આવી જય અંદર ની ઇંટો માંથી બહાર જે એંગલ એક થઈ જ ધાર રાખી આકાશ તરફ
અ મારા બેડા અહી ગધી ઉછોડી ને તો દીધું
પતરા આવે તો વળી ઠીક એંગલ વેંગલ બધું બહાર કાઢી છું
હા
અમે હ વરસાદ બાંધશે તો અમે નીકળો હવે એકદમ આછો આછો થઈ ગયો પાંચ વાગે જાય
વરસાદ ચાલુ થઈ ગયું પાછું
હવ ચાલુ થઇ જ
હડ હા તો કેમ કરશે વરસાદ રહી જાય ને મેં તને ફોન કરો લેવા તો આવે જે
હા હતો ને વરસાદ બનવાય તો ફોન કરતો હતો
કારણ કે બાઈક લીશે તો બાઈક મેલસે તિજરાનું કાફી છે. હા કરને ઓફિસે મેલાતા અયા મારા વેડા એજ પેલા જગાવ બાર ગાડી જ પડી બાઇક
તો ફોન કરદો ને
હા
ફોનનું માહિતી અ હવે નીકળી એટલે પહોંચી જ છેમણા સાત વાગે છ વાગે એ અધ કલાકમાં જ ઘરે
હા
પણ કરેલો અડ વધો ને એમેય નીકળતો હવે
એ હાર હા હા
હમ શું વિચાર્યું